હલો
હેલો
હા ભાઈ બોલો
આજે આપણે ટ્રાફિક અને શહેરની સમસ્યાઓ વિશે વાત કરીએ
હા ચાલો ને જોઈએ આપણે ટ્રાફિક સમસ્યા વિશે
હમ શહેર માં ઘણી બધી સમસ્યાઓ હોય છે.
હા શહેરમાં લોકો જે કેવી રીતે જોવા જઈ તો ખરીદી કરવા મોલ હોસ્પિટલ જેવી સુવિધા લેવા માટે આવતા હોય છે જેથી ટ્રાફિક ઘણું જોવા મળે છે.
પરંતુ આ ટ્રાફિક અમુક સમય આપણા માટે ખુબ મુશ્કેલી ભર્યું પણ હોય છે.
હા કેવી રીતે આપણે જોવા જઈએ તો કોઈ વ્યક્તિ બીમાર હોય જય્યારે એમ્બ્યુલન્સ ચવાની હોય ત્યારે એ એમ્બ્યુલન્સ નીકળવાની ભારે પડી જાય છે.
હમ કારણ કે ટ્રાફિક ના કારણે જગ્યા નથી હોતી રસ્તાઓ બ્લોક થઈ જાય છે.
હા બહારના દેશોમાં જોઈએ તો તે માટે એમ્બ્યુલન્સ માટે અલગ જ ટ્રેક હોય છે.
હા આપણા દેશમાં તો યોગ્ય રસ્તા પણ હોતા નથી ખાડા વાળાને એવા રસ્તા હોય છે જેના કારણે ટ્રાફિક તો ખુબ વધુ થઈ જાય
હા બરાબર અને ઘણી બધી તકલીફ પણ પડે છે એના કારણે
હમ ચોમાસામાં રસ્તાઓ ખોદાય જાય ત્યારે પણ ખુબ તકલીફ પડે
હા બરાબર ને કારણે એમ્બ્યુલન્સ જવાનો રસ્તો પણ નથી મળતો તેથી માણસને ખુબ તકલીફ પડતી હોય છે.
હમ તકલીફ પડે છે. આપડે ભારત ત સરકાર એ વિષ ર યોગ્ય રોડ રસ્તાઓ બનાવી રહી છે તો આપડણે તેમનો સહકાર આપવો જોઈએ.
હા.
તમે શહેરમાં રહો છો કે ગામમાં રહો
હું શહેરના થોડાક અંદરમાં રેહું છું મતલબ કે બેઝિકલી ગામે જ ગણાય છે.
હા.
તમારું શું
એટલે અમે તો ગામડામાં રહીએ છીએ.
ચાલતું જ લાગે છે.
હા ગામડામાં રહેવાની કઈ મજા જ અલગ હોય છે શહેરમાં તો આપડે ટ્રાફિક ને ઘણી બધી પ્રોબ્લેમ હોય છે.
હા એ પણ સાચી વાત છે.
હમ આપડે એ બધું વસ્તુ નું ધ્યાન રાખવું જોઈએ.
હા હા ધ્યાન પણ રાખવું જોઈએ અને તે માટે કાળજી પણ લેવી જોઈએ આપડે.
આપડે ગ ગામ શહેરમાં રહેતા હોઈએ તો આપડે ઘણી બધી સુવિધાઓ આપણને વાપરવા માટે મળે છે પરંતુ તેની સાથે સાથે મુશ્કેલીઓ પણ હોય છે.
હા એ તો હોય જ છે.
કારણ કે શહેરમાં કોઈ વ્યક્તિ એકબીજા સાથે જરૂરિયાત પૂરતી જ વાત કરે છે અને યોગ્ય આપણને ફ્રેન્ડસ અને એ બધું મળતું નથી.
હા શહેરમાં લોકો બધા વ્યસ્ત હોય છે.
શહેરમાં તો લોકોને કામ વધારે વાળું હોય છે.
હા એ પણ સાચી વાત કીધી તમે.
આપડે ગામડામાં રહીએ તો આપડા ઘણા બધા શેરીમાં રહેતા મિત્રો હોય ને એ બધા સાથે આપડે રમીએ વાતચીત કરી શકીએ.
હા એ પણ સાચી વાત કીધી તમે. બરાબર.
આપડે શહેરમાં રહેતા હોઈએ તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો તો કરવો જ પડે આપડે ગામડામાં જયારે મુશ્કેલીઓ ઓછી હોય છે.
હા અને જોવા જઈએ તો ટ્રાફિક માં ફસાઈ જાયતા હોય છે આપડે જ્યાં શહેર જાયતીય.
હમ એ બધી વસ્તુનું આપણે
હા નડે છે. આપને ઘણી બધી તકલીફ પણ પડતી હોય છે જ્યારે આપડે જયારે આપડે શહેરોમાં જાય છે ત્યારે એમ્બ્યુલન્સ માટે યોગ્ય રસ્તો રાખવો જોઈએ જે લોકને લોકોને સારી સુવિધા મળે અને તાત્કાલિક તેમનો ઈલાજ થાય અને જોવા જઈએ તો
ઘણી બધી તકલીફ પણ હા
હા ઘણી બધી તકલીફ પડે છે.
હા.
આપડે આપડે શહેર માં શહેરમાં જો રહેતા હોઈએ તો આપણને યોગ્ય ખાવાનું નહી મળે કારણ કે જે પણ ખાવાનું મળતું હોય તે ખુબ જ અ ખુબ જ ખરાબ હોય છે અને તે આપડા સ્વાસ્થ્યને નુકસાન કરે છે કારણ કે તે બધું કેમિકલ થી બનાવેલું હોય છે.
હા એ પણ સાચી વાત છે.
હમ.
બરાબર શું તમને કોઈ વાર શહેરમાં તાપ લાગ્યું છે?
હા ઘણી વાર મને લાગ્યું છે ટ્રાફિક અને તેના કારણે મારું કામ પણ ખુબ, લેટ થયું છે અને તેનાથી મને શહેરમાં જવાનું ગમતું નથી.
હા એ પણ સાચી વાત છે, ઘણું બધું. ટ્રાફિક લાગી જતો હોય જે સાજ સમય જતા હોય ને ત્યારે આપણને ઘણું બધું ટ્રાફિક નડતું હોય છે.
હમ તે મને બહુ ગમતું નથી.
બરાબર આપણું ગામે જ બરાબર છે.
હમ આપણે જ્યાં રહીય છીએ તે બરાબર જ છે, કારણ કે ગામડામાં આપણે આપણા મિત્રો સાથે વાતચીત કરીએ રહીએ, મજા કરીએ એમ શહેરમાં એવું નથી હોતું, શહેરમાં લોકો પોતાની જ લાઈફમાં ખૂબ બિઝી હોય છે.
હા એ પણ અને હવે ગામમાં પણ ઘણી બધી સુવિધા આવી જ ગઈ છે.
હમ ગામમાં પણ આપણે બધું મળી જ રહે છે.
હા મળિત છે.
તો આપણે શહેરમાં તમને પણ ગામમાં રહેવાનું વધારે ગમે છે કે શહેરમાં રહેવાનું?
હ આપડું ગામે જ બેસ છે એકદમ.
હમ આપણને ગામમાં પણ બધું વસ્તુ મળી જાય છે, એનાથી વધારે આપણને કઈ જોઈતું નથી અને સૌથી વધારે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ
આપણને શાંતિ છે, શાંતિ મળી રહે છે મતલબ કે કોઈ અવાજ નહી એવી સુવિધા મળી રહે છે, આપણને બેઝિકલી જોવા જઈએ તો ગામે જ આપણું બેસ્ટ હોય છે ત્યાં કોઈ પણ ટ્રાફિક એવું કોઈ જોવા મળતું નથી. અને શહેરમાં જોવા જઈએ તો સવારથી લઈને સાંજ સુધી ટ્રાફિક જોવા મળતું હોય છે, તે ટ્રાફિકના કારણે આપણા ઘણા બધા કામો અટકી જતા હોય છે, જેથી ઘણા બધા વ્યક્તિ લોકોને ઘણી બધી તકલીફ પડતી હોય છે, જેથી આપણને ઘણી બધી મુશ્કેલી જોવા મળે છે જોવા જઈએ તો ટ્રાફિકના કારણે, ટ્રાફિકમાં તે યોગ્ય લાાઈટ છે મતલબ કે ટ્રાફિક પોલીસ છે એ લોકોની સુવિધા રાખવી જોઈએ જેથી ટ્રાફિક ઓછું થાય અને વહેલીપણે ટ્રાફિકનો નિર્ણય થાય, તેથી ટ્રાફિક ઓછું થાય, તેથી ઘણા બધા વ્યક્તિઓ, પોતાનું કાર્ય જલ્દી નિપટાવી શકે, એ છે બેજ એટલે આપણે ટ્રાફિક પોલીસ નો, ને રાખીએ તો ટ્રાફિક ઓછું જોવા મળે, એટલે મતલબ કે જ્યા આપણે શહેરમાં જઈએ ત્યા શહેરમાં આપણને ટ્રાફિક પોલીસની જોવા ઓછા મળતા હોય છે. ટ્રાફિક પોલીસનો ઉપયોગ જોવા જઈએ તો, તે જ હોય છે કે જે, અ અ વાહનોને સાચા રસ્તે લઈ જાય મતલબ કે ટ્રાફિક ઓછું રાખાવે, મતલબ કે તે નિશાનો બતાવે છે કે આબાજુ જાઓ આબાજુ એ લોકોનું કામ હોય છે તે લોકો ટ્રાફિક ઓછું કરવા માટે મદદરૂપ રહે છે. ટ્રાફિકમાં લોકો ઘણા વ્યક્તિ લોકો ફસાય જતા હોય છે, મતલબ કે બેઝિકલી જ્યાં મોલ હોય છે સિનેમા હોય છે, જ્યાં માર્કેટ હોય છે ત્યાં ઘણી બધી ટ્રાફિક થતી હોય છે, કારણ કે લોકો ત્યાં ખરીદી અને મનોરંજન આવતા હોય છે, ત્યાં ઘણી બધી ટ્રાફિક જોવા મળે તેથી ઘણી બધી કારો છે બાઈકો છે, તે લોકો નીકળી નથી પાડતા અને તેના કારણે, બીજા વ્યક્તિ લોકો પણ પરેશાન થતા હોય છે ત્યાં રહેતા વ્યક્તિ લોકો, અને ઘણી વાર તો કોઈ બીમાર રહેલ વ્યક્તિને તકલીફ પડતી જતી હોય જ્યારે, એમ્બ્યુલન્સ જતી હોય તે માટે રસ્તો પણ નથી મળતો તેથી એ બીમાર રહેલ વ્યક્તિને ઘણી બધી તકલીફ પડતી હોય છે, તે માટે એ લોકોએ કોઈ નિર્ણય લેવો જોઈએ જેમાંતે ટ્રાફિક પોલીસ લોકોએ ધ્યાન રાખવું જોઈએ, દરેક જગ્યાએ ટ્રાફિક પોલીસો રાખવા જોઈએ, તે માટે કાળજી લેવી જોઈએ લોકોએ. બેઝિકલી જોએ તો ટ્રાફિક પોલીસોં ઘણા ઉપયોગી બને છે જે, હવે તો ગામમાં પણ જોવા મલતા હોય છે દરેક નાકા પર, જે જે આપણી રક્ષા કરે છે મતલબી બેઝિકલી ટ્રાફિકનુ ઓછું કરવામાં મદદરૂપ કરે છે, અને જોવા જઈએ તો ટ્રાફિક ટ્રાફિકમાં ઘણા નિયમો પણ આવી ગયા છે જેમ કે આપણે હેલ્મેટ ચલાવીને બાઈક ચલાવવું જોઈએ, અને જો કાર ચલાવતા હોય તો આપણે સીટ બેલ લગાવવું જોઈએ, જો કાર જો આપણે જરૂરી જો નજીક જ જવાના હોય જો એક જ વ્યક્તિ જવાનું હોય તો આપણે બાઈકનો જ ઉપયોગ કરવો જોઈએ અને ફોરવિલ નો ઉપયોગ ન કરવો જોઈએ જે ટ્રાફિક ઓછું જોવા મળે, તેથી ટ્રાફિક ઓછું થાય અને, ઘણા લોકો મુશ્કેલીમાં ના આવતા હોય તે માટે આપણે બાઈકનો ઉપયોગ કરવો જોઈએ અને હેલ્મેટ ચલાવીને બાઈક ચલાવવું જોઈએ, તેની આપણે કાળજી લેવી જોઈએ, આ વિષ ચર્ચા કરી અમે આપણે, ટ્રાફિક સુવિધા માટેની ઓકે તો મળીએ આભાર.